અવાજ આવે છે મારી, હા બસ મજામાં, તમે કેમ છ તો, શું ચાલી રહ્યું છે
હા, બસ હું પણ મજામાં છું
અચ્છા હું પણ મજામાં છું, બીજું
હા
હલો, નહી, નહી હું આમ કેવા માટે ફોન કર્યું કે હવે થોડાક દિવસો આપણે વહેલાં સવારે ઉઠીને ફરવા માટે જઈએ
એવા એમ પણ હું તો જો સવારે જલ્દી ઉઠું જ છું. સવારે જલ્દી ઉઠવાના કેટલા બધા ફાયદાઓ છે ને
હા
તો, ત હા હા હું તો ડેલી સવારે વેહેલી જ ઉઠું છું કેમકે એનાથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે.
હા એ તો છે એટલે જ તો હું વિચાર કરું છું કે હું પણ હવે વહેલી સવારે ઉઠું અને પછી થોડુંક આમ વોક માટે જાઉં તો આમ સારું રે કે.
તો એમ પણ લોકો જો આજકાલ કેટલા મોડા મોડે રાત સુધી બધા સિરીઝને બધું જોવે મોડા સુવે અને પછી મોડા ઉઠે છે એમનાથી આખું એમની દિનચર્યા બદલાઈ જાય છે.
તો તમે કેટલા વાગે ઉઠો છો?
અ હું તો આમ તો સવારે છે ને છ છ વાગે ઉઠી જ જાઉં છું.
અચ્છા અચ્છા નહીં હું પણ જયારે આમ સ્કૂલ વગેરે અને ઓફિસ વગેરે જવું હોય ને તો હું પણ વહેલી જ ઉઠું છું સાડા પાંચ પાંચ વાગ્યા જેવી પણ હવે તો શું વેકેશન પડી ગયું છું બધું તો હું થોડુંક આામ મોડી ઉઠવા માંડી છું પણ હવે હું વિચાર કરું છું કે પાછી વહેલી ઊઠું અને થોડું વોક કરી આવ્યે.
હા. પણ મેં પણ હું પેલા છ વાગે ઉ તી હતી પણ અત્યારે હું છે ને સાડા પાંચે ઊઠી જ જાઉં છું તો એનાથી શું મને થોડો અડધો કલાક વધારે મળી જાય છે અ મારા માટે
હા એ આપણે આપણા લાઈફ સ્ટાઈલમાં ડિસિપ્લિન રાખવું એ તો ખૂબ જ જરૂરી છે.
હા ડિસિપ્લિન તો ખૂબ જ જરૂરી છે. કેમ કે તમને ખબર છે સવારે ઉઠ કેટલા બધા આપણને ફાયદા થાય છે.
અચ્છા, એવું!
તો જો તમે સવારે ઉઠશો ને તો તમારો દિવસ તમને લાંબો લાગ શે અને કામ કરવા માટે તમારી પાસે કેટ ટલો બધો સમય મળશે.
હા હા હા હા એ વાત તો તમે બરોબર કે એટલે જ હું જયારે મોડું ઉઠું ને એટલે મારો દિવસ આખો દિવસ ચાલતો જ રહેે છે. ક્યારે સવા સાંજની સ સવારની સાંજ થાય કે ખબર જ નહીં પડે.
બિલકુલ, આપણે મોડા ઉઠીએ તો બધું કામ પણ મોડું થાય અને જો તમે સવારે વહેલા ઉઠશો ને તો વાતાવરણ કેટલું શાંત અને શુદ્ધ હોય છે.
હા એ તો છે કે તાજું હવા મળે આપણને અને મન પણ તાજું રહે આપણું.
તો એ કેટલું કેટલું સારું આપણે એવા તાજા વ શુદ્ધ વાતાવરણમાં બહાર ચાલવા નીકળીએ સવારે થોડી એક્સરસાાઈઝ કરીએ તો કેટલું સારું લાગે.
હા અને એક્સરસાઇઝ કરવાથી શરીર પણ ફિટ રેય.
તો અને તમે સવારે ઉઠીને જો એક્સરસાઇઝ ને યોગા કરો તો તમને આખો દિવસ એટલી એનર્જી લાગશે એટલા એક્ટિવ રહેશો ને તમે
હમ્મ હા હા અને આપણે મને એમ લાગે છે કે આપણે મેડિટેશન પણ કરવું જોઈએ ને સવારે દસ થી પંદર મિનિટ જેટલું તો.
ખુબ જ હા ખુબ જ સરસ. હું તો એમ પણ ડેલી તમને ક પહેલાં કીધું તેમ હું ડેલી મતલબ દસ પંદર મિનિટ તો ધ્યાનમાં બેસું જ છું મેડિટેશન કરું જ છું હું તો.
અચ્છા સરસ આદત છે આ તમારી, હું પણ વિચાર કરીશ આ બાબત પર.
બિલકુલ વિચાર નહીં તમે શરૂઆત કરી જ દો કેમ કે દ શરૂઆતમાં તમને થોડું મુશ્કેલ લાગે પણ પછી તો તમને એની આદત થઈ જશે.
જલ્દી ઉઠવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે ને
બિલકુલ સાચી વાત છે, કારણ કે આપણને છે ને બધું કામ આરામ આરામથી કરવાનો ટાઈમ મળી જાય છે, એટલે આમ આપણે લેટ ઉઠીએ તો બધું આપણે કેટલું ઘાય ગાયમાં કરવું પડે છે એનાથી આપણી ચિંતા પણ વધી જાય છે, કે ક્યારે કામ પતશે થોડું સ્ટ્રેસ થઈ જાય છે, આપણને
હા, એ તો છે અવેલેબલ મોડેથી આમ થાય ઉઠીએ તો આપડે ઓફિસ સ્કૂલ બધા માટે આમ ગભરાટ થવા માંડી જાય
બિલકુલ અને બધું પ્લાનિંગ સાથે એકદમ પરફેક્ટ ટાઈમે થઈ જાય છે
હા, હા, પણ ઘણા લોકો કહે છે કે તમને વેલા ઉઠવું મુશ્કેલ લાગે છે, મને મને આ મુશ્કેિલ લાગે છે
હા, કેમ કે તમે રાત્રે મોડા સુતા હશો ને જો તમારે સવારે જલ્દી ઉઠવું હોય ને તો તમારે રાત્રે દસ વાગે તો સુઈ જ જવાનો
અચ્છા હા, એટલે હું હવે પ્રયત્ન કરીશ કે રાત્રે દસ થી અગિયાર ની વચ્ચે સુઈ જાવ તો સવારે જલ્દી ઉઠવાઈ જાય મારાથી
હા ઠીક છે, અગિયાર હા, હું પણ જો મેક્સિમમ હું છે ને સાડા દસ સુધી તો સુવાનો પ્રયાસ કરું જ છું દસથી સાડા દસની વચ્ચે હું સુઈ જ જાઉં છું હા, કોઈક વાર હવે ઘરે મહેમાન આવ્યા હોય આમ છે તો કોઈ વાર અગિયાર વાગી જાય
હા તો મને એવું લાગે છે કે મારે સવારે સુતા પહેલા મારું ફોન થોડું ઓછું વાપરવાનું કરવું પડશે એની જગએ હું પુસ્તક વાંચું
બહુ સારો વિચાર છે સૂવા પહેલા ફોન છે ને એ કલાક આપણાથી દૂર જ રાખવાનો ફોન લેવાનો જ નહીં હાથમાં અને એની જગ્યાએ તમે પુસ્તક વાંચો પુસ્તક વાંચીને સૂઈ જાઓ તમને ધીરે પછી જો તમે વહેલાં સૂશો ને તો સવારે તમે ઓટોમેટિક તમારી આંખ સવારે વહેલી
વેલી ખોલશે અને આદતો પણ આપણી સારી પડશે
હા અને સવા મલબ થોડો ટાઈમ તમને મુશ્કેલ લાગશે પછી તો તમને ધીરે ધીરે એની આદત થઈ જશે
બરોબર અને રાત્રે આપણે મોબાઈલ છોડીને આવાં પુસ્તકો વાંચે તો આપણને વાંચવામાં પણ સારું લાગે અને નોલેજ પણ મળે નવું, નવું
હા, એમ પણ તે તમે જે સવાર ના શાંત વાતાવરણમાં જે તમે વાંચ્યું હોય ને તે તમને બહુ જલ્દી યાદ રહી જાય છે
હા, એ તો છે એટલે હું મારી છોકરીને પણ કેવું છું કે તારે સવારે વેલું ઉઠીને જ વાંચવાનું એનાથી શું બધું યાદ રે
બિલકુલ જો તમે છે ને સવારે જલ્દી ઉઠવાની ટેવ પાડશો ને તો તમે જોશો તમારું જીવન ધીરે ધીરે એટલું બધું બદલાઈ જશે ને
હા, ઘણા સફળ લોકો પણ વેલા ઉઠે છે
વહેલા ઉઠે એટલે જ એ લોકો સફળ છે, કેમ જો એ લોકો જે વહેલા ઉઠે છે, ને એ લોકોની લાઈફમાં એક ડિસિપ્લિન આવી જાય છે, એ લોકો સ બધા કામ એમના ટાઈમે થાય છે ઓફિસ ટાઈમ જે જાય છે ખાએ ટાઈમે, સુવે ટાઈમે, કામ ટાઈમે થાય તો એનાથી એમનું મન પણ હળવું રહે, એકદમ ચિંતા મુક્ત રહે છે
અહી બરાબર એ લોકો સમયનું મહત્વ સમજતા હોય છે.
બિલકુલ. એટલે તમે પણ છે ને ધીરે ધીરે પ્રયત્ન કરો, અ પેલા રોજ છે ને દસ પંદર મિનિટ વહેલા ઉઠવાનો પ્રયાસ કરો, આવી રીતે ધીરે ધીરે પછી છે ને તમે પણ પાંચ વાગે સાડા પાંચ વાગે ઉઠવાનો આદત પડી જ જશે.
હા હું ધીમે ધીમે અ પાપા કો વાર પાંચ વાગે આમ ધીરે ધીરે આદત પાડવીશ.
બિલકુલ. અરે આ તો આપણે તો સાડા પાંચ છ વાગે જ ઉઠે, ઘણા લોકો તો બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે છે ત્રણ ચાર વાગે ઉઠીને પોતાની દિનચર્યા ચાલુ કરે.
હ હ, હા એજ તો હું પણ સાંભળ્યું છે કે કેટલાક લોકો ચાર વાગે ઉઠે છે અને કેટલાક લોકો તો નાઈ પણ લે છે ચાર વાગે એકદમ ઠંડા પાણી થી પછી દોડવા જાય છે આઈને પૂજા પાઠ કરે છે ને
હા, એ ખૂબ જ સરસ. છે એ એટલું ચલો ને આપણાથી એટલું વહેલું તો ના ઊઠાય તો પણ સાડા પાંચ પાંચ વા ગે તો ઉઠી જ શકીએ આપણે.
પણ હું તો છે ને કેટલી વાર અલારામ પણ લગાવું છું પણ ઘણી વાર મારો તો અલારામ વાગતો જ રે અને શું સુતી જ રેવું.
હા, ઘણાને બદલે એવી હા, ઘણાને એવી તેવ હોય છે કે અલારામ મતલબ અ બંધ કરીને પાછા સૂઈ જાય છે. આ તો તમારે શું કરવાનું અલારામ છે ને પો પાસે નહીં રાખવાનું થોડું દૂર મૂકવાનું એટલે શું એ વગશેને તમેં એને બંધ કરવા તો ઊભા થશો જ ને એટલે એ તમે કરી જોઓ ઊભા થશો એટલે પછી તમને ધીરે ધીરે પછી ઊંઘ ઉડી જ જશે, અને ટેવ પડી જશે.
હા આ સારી ટેકનિક છે.
હા તો, અને જો તમે સવારે વહેલા એક છે ને દરા કહેવાથી તમે અઠવાડિયું એવો પ્રયોગ કરી જવ કે સવારે જલ્દી ઉઠો, તમે પછી અ મોર્નિંગ વોક કરવા જાઓ એમાં તમે એક મધુર જ અ સારું એવું સ સાંભળતા સાંભળતા અ મોર્નિંગ વોક કરો જોજો ને તમે એટલા આખું રશ પ્રફુલ્લીત અને એક્ટિવ રહેશો ને તમે
હા એ વોકિંગ અ મોર્નિંગ વોક વખતે સંગીત સાંભળું તો આપડું મન પણ ઉત્સાહી રે અને એમાં આપણનું સરસ વોક થઈ જાય.
હા એમ પણ જો તમે સવારે વહેલા ઊઠશો તો તમારું આરોગ્ય પણ એટલું બધું સારું, રહેશે તમારી ઊંઘ સારી થશે, તમે ખોરાક પણ સમયસર લેશો, અને આખો દિવસ તમારો ડિસિપ્લિનમાં જશે.
હ આજે તમે મને સારી માહિતી આપી.
હા. તો આજથી તમે પણ તમારી થોડી જે પણ ટેવો છે તે બદલો અને સવારે જલ્દી ઉઠવાનો પ્રયાસ કરો. કેમકે જલ્દી ઉઠવાથી તો બુઉ જ ફાયદા થાય છે.
નહી નહી ફાયદા તો બહુ બધા થાય છે આખો દિવસ આપણું હળવું રે, સારું રે છે અને સારું પણ લાગે વહેલું સવારે ઉઠવાથી આપણે પૂજા પાઠ કરી લિએ એ આપણું સૌથી મોટું કામ થઈ જાય.
હા. જો જલ્દી ઉઠીએ ને તો શું આપ આપણા બધા કામ કેવા ટાઈમસર થઈ જાય. છે અને આપણે પોતાના માટે કઈ એક્સ્ટ્રા એક્ટિવિટી કરવી હોય તો એનો પણ ટાઈમ આપણને મળી જાય છે
તમે બાર પછી મોડા ઉઠે મોડેથી કામ થાય અને જે આપણે એક્સ્ટ્રા કામ કરવું હોય કે એકસ્ટ્રા એક્ટિવિટી કરવી હોય એ આપણી થતી જ નથી
હા અને પછી છે ને આપે કેવા ચીડ થઈ જાય છે, કામ ટાઈમ પર નથી થતું પછી તો આપણે પોતાના માટે ટાઈમ જ નથી રહેેતો એના કરતાં આપણે સવારે જ જલ્દી ઊઠી જઈએને થોડા દિવસ અઘરું લાગશે તમને પણ ધીરે ધીરે આદત પડી જશે અને તમને પોતે મને કહેશો કે મારી આખી દિનચર્યા બદલાઈ ગઈ છે કે હું હવે એક્ટિવ એક્ટિવ ફીલ કરું છું બહુ સારું લાગશે તમને
નહી નહી આ વાત તો તમે બરાબર કીધી કે જયારે કામ ટાઈમ પર નહી થાય ને તો ચીડચીડ થાય કારણ કે મારી સાથે આવું ઘણી વાર થાય છે કે હું મારાથી વહેલું ઊઠાઈ નહી પછી મોડેથી ઊઠું અને પછી કામમાં અને બધીજ વસ્તુઓમાં પછી મને આમ ચીડ ચીડ જેવું થવા માંડે પછી સારું પણ નહી લાગે પછી મોડે સુધી એક આપણું ચાલતું રહે છે
હા એટલે જવે છે ને તમે રાત્ર જલ્દી સુઈ જાઓ અને સવારે જલ્દી ઉઠો તો તમારો આખો દિવસ સારો રહેશે તમારું આરોગ્ય પણ સારું રહેશે
હા હા હું પ્રયત્ન કરીશ કે હું વહેલી સવારે ઉઠું અને હું આ વખતે વિચારવું પણ છેજ ને કે હું વહેલી ઊઠીશ ચાલો થેન્ક યુ આ બધી મને વાતો અને માહિતી આપવા માટે તમારી જોડે વાત કરીને મને ખૂબ જ
સારું લાગ્યુ હા
હા ચાલ હા મળીએ જય શ્રી કૃષ્ણ